તમને અમારો અવાજ જ આવે છો
હા મને આવે છે તમારો અવાજ તો આજે આપ આપણે છે ને ફૂડ અને કલ્ચર વિશે વાત કરીશું આપણે જે ખોરાક અને સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ ઘણો ઊંડો હોય છે
હા બિલકુલ કોઈ પણ સમાજ અને સમજવા માટે તેના ખોરાકની પરંપરા જોવું ખૂબ જ ઉપયોગી હોય છે
હ ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી તે ઇતિહાસ પરંપરા ધર્મ અને સામાજિક મૂલ્યો સાથે પણ જો
સાચું છે ઘણા લોકો માટે ભોજન પરિવાર ને એક સાથે લાવવાનું મધ્યમ આમ પણ છે
હા ચલો તો પહેલા આપણે જે ઘરના જે ર ર હોય એના વિ વા કરી
પરિવારોમાં તો ખાસ વાનગી પેઢી દર પેઢી આમ અગલ આમ વળતી જ હોય છે આગળ
હ હ આપણે કેટલીક એવું ખાવાની વસ્તુઓ હોય છે જે દાદીથી માં સુધી ી અને પછી આગળની પેઢી સુધી આગળ જતી જ જાય છે
હા આ આ પ્રક્રિયાથી છે ને માત્ર વાનગી નથી સાચવવાતી પણ સંસ્કૃતિ ઓળખ પણ જીવતી રહે છે
હ સાચી વાત મારી કેટલાક પરિવારોમાં રહેવા વાળા વિશેષ ભોજન બનાવવાની પરંપરા હોય છે
હા કેટલાક તો સ્થળોમાં પરિવારના બધા સભ્યો એક સાથે બેસીને જમતા હોય છે
હ આવી પરંપરાઓ સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરે છે
હા ભોજન સમયે થતી વાતચીત પણ પારિવારિકામ એકતા વધારે છે
હ કેટલીક જગ્યાએ ખાસ પ્રસંગો પર નિર્ધારિત વાનગીઓ બનાવવામાં આવે છે
હા જેમ કે જન્મ દિવસ હોય કે લગ્ન વર્ષગાંઠ અથવા તો પછી અન્ય પારિવારિક ઉત્સવો હોય
હ આવી વાનગીઓ સાથે ઘણી યાદો પણ જોડાઈ જાય છે પછી
હા એ તો તો છે જ બરાબર છે તમાર વાત
હ એટલે ખોરાકને સંસ્કૃતિ વિશે તરીકે પણ જોવામાં આવે છે
હા ફેસ્ટિવલ્સ અને ફૂડ વિશે વાત કરીએ આપડે
હા હ આપણે ભારતમાં લગભગ દરેક વ્યવહાર સાથે ખાસ કોઈક ને કોક વાનગીઓ જોડેલી હોય છે જ
ભારત પૂર્વ કે પશ્ચિમ ભારતમાં તહેવારોના ભોજનમાં ફરક જોવા મળે જ છે
હા તહેવારો દોરાન આપ આપણે મીઠાઈઓ તો ખાસ કરીને હોય છે અને જોડે જોડે ફરસાણ અને જે એ તહેવારને જોડેલી જે ખાસ વાનગી ગયો હોય એની પણ માંગ બહુ વધી દી જાય છે
હા ઘણા તહેવારોમાં તો સામૂહિક ભોજનની પણ પરંપરા હોય છે
હા મેં સાંભળ્યું છે અને તહેવાર દ્વારા લોકો એકબીજા સાથે ખોરાક વહેંચે છે
હા આ પરંપરા સામાજિક સંબંધોને પણ મજબૂત બનાવે છે
હ તવાર ના પો જંગમાં રંગ સ્વાદ અને સંસ્કૃતિ મહત્વ બન્યા હોય છે
કેટલાક તહેવારોમાં તો ઉપવાસ પછી વિશેષ ભોજન લેવામાં આવે છે
હ અને કેટલા જ તહેવારોમાં અનાજ દૂધ અથવા ફલ આધારિત વાનગી ીનો ઉપયોગ થાય છે
તહેવારો. નો તો ખોરાક સમાજની વિવિધતા દર્શાવે છે
અને આ જ જે વિવિધતા છે એ ભારતની સૌથી મોટી તાકાતમાંથી એક છે.
હા હવે રિલીજીિયસ ફૂડ કસ્ટમ્સ પર બી ચર્ચા કરીએ.
હા પાક્કું આપણે જે આપણે ધાર્મિક ધાર્મિક માન્યતા છે ભોજનની પદાર્થો ઉપર એનો પણ બહુ મોટો પ્રાન
હા વિવિધ ધર્મોમાં અલગ અલગ ભોજન સંબંધિત નિયમો હોય છે જ.
અ કેટલીક જગ્યાએ આપણે સહકાર અને વધારે મહત્ત્વ આપવામાં આવે છે.
હા કેટલેક ધાર્મિક અવસરોમાં ધોરણ ખાસ પ્રકાર ન ભોજન તૈયાર કરવામાં આવે છે ને.
હ હ આપણે પ્રસાદની પરંપરા પણ ઘણા ધર્મ
હા પ્રસાદ માત્ર ભોજન નથી પણ શ્રદ્ધાનુંું પ્રતિક પણ છે.
હા કેટલા લોકો ધાર્મિક
હા ઉપવાસ સાથે સંબંધિત ઘણી પારંપરિક વાનગી પણ વિકાસ આમ પામી જ છે.
હા આપડે જે ધાર્મિક ભોજન પદાર્થો સમાજ ની સાંસ્કૃતિક રચનાને પણ પ્રભાવિત કરે છે.
હા હવે રીજનલ ક્યુઝિન્સ ની વાત કરીએ.
હ આપણે જે ભારતની પ્રત્યેક રાજ્યની પોતાની અલગ રસ રસોઈ પરંપરા હોય છે.
હા હવામાન પાક અને સ્થાનિક સંશોધનો રસોઈને પ્રભાવિત કરે છે.
હ આપણેે દરિયા કિનારે પ્રદેશોમાં અલગ પ્રકારની વાનગીઓ જોવા મળે છે.
હા પહાડી પ્રદેશોમાં અલગ ભોજન પદ્ધતિ હોય.
સુખા પ્રદેશોમાં સંઘર્ષ કરી શકાય એવું ખોરાકનું મહત્ત્વ વધી ગયું હોય છે.
હા મસાલોનો ઉપયોગ પણ પ્રદેશમાં પ્રમાણ બદલાતો જ જાય છે.
હ કેટલા જ પ્રદેશો આપણે જે તીખો સ્વાદ હોય એને વધારે પસંદ કરે છે.
હા અને કેટલાક પ્રદેશોમાં મીઠાાસવાળું જોવાવામાં મળે છે.
હ આપણે જે અલગ અલગ રાજ્યની જે અલગ અલગ ખાવાની રીતો હોય એ બધાની જીવનશૈલી વિશે બધાની અલગ અલગ આ થય છે.
હા હવે તો હોસ્પિટાલિટી અને ફૂડ વિશે પણ વાત કરીએ
હા આપણે જે મહેમાનને ભોજન આપવું ઘણી સંસ્કૃતિઓમાં સન્માનનું એક આમ પ્રતીિક માનવું જાય છે.
ત્યારે પહેલા પાણી અને પછી ખોરાક આપવાની પરંપરા ઘણી જગ્યાએ છે.
ખોરાક નો સંબંધ ખુબ નજીકનોો છે.
હા ઘણા સમાજોમાં તો મહેમાનને ખાલી હાથે જવા દેવાતા જ નથી.
હ તેમને મીઠાઈ અથવા અન્ય ખાવાની વસ્તુઓ આપ કમા આવેે છે.
આ પરંપરા ઉદારતા અને સદભાવ દર્શાવે છે.
હ ભોજન લોકો વચ્ચે એનો અંતર પણ ઘટાઈ દે છે
હવે તો કમ્યુનિટી મીલ્સ વિશે બી વાત કરીએ જ આપડણે એના જોડે જોડે
હ આપડે જે સામૂહિક ભોજન લોકોને એક એક સાથે લાવવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે
હા કેટલાક તો ધાર્મિક અને સામાજિક અવસરોમાં પણ હજારો લોકો સાથે જમતા હોય છે
હ આ સમાનતા અને બધાની એક જોડે સદભાવતાનોો સંદેશ આપે છે
હા સામૂહિક ભોજનમાં દરેક વ્યક્તિને સમાન રીતે સેવા આપવામાં આવે છે
હા આ પ્રક્રિયાથી સામાજિક જે ભેદભાવ છે એ પણ ખાસો ઓછો થઈ જતો હોય છે
હા સામહિક રસોઈ અને સેવામાં ઘણા સ્વયંસેવક પણ ભાગ લે છે
હ આવી પ્રવૃતિઓ સામદિક એકતાને મજબૂત કરે છે
હા હવે તો વેડિંગ ફૂડ વિશે પણ આપણે વાત કરી જ શકીએ ને
હ લગ્ન અને ભોજન વચ્ચેનો સંબંધ ખૂબ જ જૂનો છે
તો છે લગ્ન આમ આમ સમારોહ હોય ને તો ઘણી વાર તો મોટી ભોજન વ્યવસ્થા કરવામાં આવે જ
હા વિવિધ પ્રદેશોમાં લગ્નની વાનગીઓ અલગ હોય પ છે
કેટલાક સ્થળોમાં તો પારંપરિક ભોજનને વધારે મહત્વ મળે છે
હા અને કેટલાક સ્થળમાં આધુનિક બફેટ પદ્ધ્થ લોકપ્રિય થઈ ગઈ છે
હ લગ્નો ન તો ભોજન મહેમાનો માટે તો યાદગાર આમ અનુભવ બની શકે છે
જે લગ્નમાં વાનગીઓ હોય એની વિદ્તા પણન સંસ્કૃતિિક સમૃદ્ધિ દર્શાવે છે
હા અને હવે સિઝનલ ફૂડ વિશે શું કેહેવું તમારું
અ ઋતુઓ પ્રમાણે ખોરાકમાં ફેરફાર થતો જ હોય છે
હા ઉનાળામાં હળવા અને તાજા ખોરાક ને પસંદ કરવામાં આવે છે
હા અને શિયાળામાં ઉર્જા આપતા ભોજન નું મહત્વ વધી જાય છે
હા અને ચોમાસામાં પણ ખાસ પ્રકારનું ભોજન લોકપ્રિય બને છે
હં હં આપણે જે ઋતુઓ પ્રમાણે જે ખાવાનું હોય એમનું જે સ્થાનિક કૃષિ હોય એના પ્રમાણે
હા ઋતુઓ પ્રમાણે ઉપલબ્ધ પદાર્થો નો ઉપયોગ કરવો પરંપરાગત રીતે સામાન્ય હતો
હ આજે પણ ઘણા લોકો એ પદ્ધતિને મહત્ત્વ આપે છે
ચેન્જીસ ઇન ઇટિંગ હેબિટ વિશે બી વાત કરી શકાય ને આપણેે
હ આપણે જે શારીરિક કારણને ટેકનોલોજીએ ખોરાકની
હા રેડી ટુટ અને જે પેકેજ ફૂડનો ઉપયોગ વધી ગયો છે ને હવે
હા હવે તો જે આપણે ઓનલાઈન ડિલિવરી હોય છે એ પણ ઘરે બહુ લોકપ્રિય બની ગઈ છે
હા આંતરરાષ્ટ્રીય વાનગીઓ પણ હવે તો ઘણા શહેરોમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે
હ અને એમાં જે આપણે સોશિયલ મીડિયા હોય છે એના પર અલગ અલગ ખાવાનું આવતું હોય છે તે બહ પ્રખ્યાત થઈ જાય છે
અને રસોઈ પદ્ધતિ વિશે જલ્દી માહિતી મેળવી શકે તેનાથી
હ એનાથી આપણે જે ત પારંપરિક ભોજન હોય છે એનું પણ આજે જે મહત્ત્વ હોય છે એ જીવતું રહે છે
હા આધુનિકતા અને પરંપરા વચ્ચે સંતુલન જાળવવું આમ મહત્વપૂર્ણ છે
હ આ સંતુલનથી સા સાંસ્કૃતિક ઓળખ પણ જીવતી રહે છે
હા હવે ફૂડ અને આઈડેન્ટિટી વિશે આમ શું ચર્ચા કરી શકાય આપણે
અ ખોરાક ઘણી વાર છે ને વ્યક્તિને સમાજની ઓળખનો ભેગ બેગ બને છે
કોઈ પ્રદેશની ખાસ વાનગી તે પ્રદેશની ઓળખ બની જાય છે
હ હ ખોરાક થી લોકો પોતાની સાસ્કૃતિક જળ સાથે જોડેલા રહે છે
હા વિવિધ સમુદાયમાં પોતાની અલગ રસોઈ પરંપરા સાચવી રાખે છે
હ આ આ પરંપરાઓથી સાસ્કૃતિક વિવિધતા પણ મજબૂત રહે છે
હા એ તો છે અને ગ્લોબલાઈઝેશન ના યુગમાં પણ સ્થાનિક વાનગીઓનું મહત્વ ઘણું ઘટતું નથી
હા અ વાસ્તવમાં ઘણા લોકો હવે સ્થાનિક અને પારંપરિક ભોજન તરફ ફરી રહ્યા છે
હા એ તો તમારી વાત બિલકુલ જ સાચી છે અને સા સંસ્કૃતિ બદલાય છે પણ ખોરાક તેની સાથે તેની સાથેનું ખોરાક પણ વિકાસ કરતો રહે છે
હ આ બધું સખત વિકાસ જ આપણે જે ફૂડ છે ખાવાનું છે એમાં બહુ બધું અલગ અલગ નવું નવું વસ્તુ આવતી રહે છે અને એના પર આપણે જે એટલી વાત કરીએ એટલું ઓછું છે તો આપડે ફરી ક્યારે આના ઉપ કેવે વાત કરીશું
હા ચોક્કસ